તમને આવે છે મારો અવાજ
ઓ મને પણ તમારો અવાજ કમ્પ્લિટ આવે છે
હા તો આજે આપણે પાણી બચાવવાની જરૂરિયાતો વિશે વાત કરીએ બરોબર
ઓકે આપણે એના વિશે વાત કરી અત્યારે પાણીની મહત્વ એટલું બધું થઈ ગયું જેમકે લદાયક જે પાણી છે એનું પ્રમાણ ઓછું થતું જાય છે જેથી કરીને આપણે પાણી નો બગાડ હેને ઓછો કરવો જોઈએ
હા એ વાત તો તમારી સાચી છે પીવાલાયક પાણી પણ ઓછું થતુ જાય છે અને એટલું જ નહી પાછળ જે હવે તો જે આપડે તમને ખબર જ હશે કે નર્મદા નદી નું પાણી આખા ગુજરાતમાં આપણને પૂરું પાડે છે બરોબર તો હવે પાણી કેનાલો દ્વારા આવતું હોય ને તો ખાન સરોવારમાં આપણે હવે પાટણમાં જોઈ લો ને ખાન સરોવર સરોવર માં એ પાણી કેનાલ દ્વારા પહોંચે છે નર્મદા નદી ની તો એ કેનાલમાં લોકો એટલો કચરો નાખે છે ને અને પાણીનો બગાડ કરે છે ને પાણી દૂષિત કરે છે આરો પ્લાન્ટ આવે ને જે ત્યાં સાફ કરતા હોય પાણીને મિનરલ કરીને બધાના ઘરે પહોંચાડતા હોય તો એના પ્લાન્ટ પણ ઘડીએ ને ઘડીએ બગાડને બગાડ કરતા હોય છે તો એના માટે આપડે જ જવાબદાર છીએ ને એક રીતે જોવા જઈએ તો
હા એ તો વાત સાચી છે પાછું આવું બધું થતું હોય એટલે પાણી પણ એટલું ખરાબ થઈ જાય બધું બગડે તો એના પાછળ આ બધું એ તો એવું પણ સાંભળ્યું છે કે આ જે બધું પાણી આવતું હોય છે ને એ એટલું બધું ખરાબ આવતું હોય છે ને આપડે શરીર ને પણ નુકસાન થતી હોય છે અમારે જ એવું થયું હતું ને એક વાર પાણી એટલું ખરાબ આવ્યું હતું ને તમે કીધું ને ત્યાંથી આવેલું પાણીથી અમને ઉલટી ને એવું બધુય થવા મંડી ગયું હતું એટલે શરીર ની પણ એટલી બધી તકલીફ થતી હોય છે
હા એ છે ને કારણ કે હવે આરો પ્લાન્ટ હોય ત્યાં એમનો તો એ આરો પ્લાન્ટ હરખી રીતે કામ ના ના કરે તો દૂષિત પાણી જ આવવાનું ને આપણા ઘરમાં પીવા માટે પણ અને પાછું જે આપડે જોવા, જઈએ તો પાણી બચાવવાની આપડે ખુબજ જરૂરી છે, કારણ કે અત્યારના લોકો જે હવે, તો સોસાયટીમાં દરેક સોસાયટીમાં બોર થઈ ગયા છે, બરોબર તો એ બોરમાં લોકો પાણી સોસાયટીમાં ચોવીસ કલાક આવતું હોય છે, તો પછી ક્યારેક હવે અમારે છેને, તો અમારે કેવું છે, કે સવારે વહેલા અડધો કલાક કે કલાક પાણી છોડે અમારા બધાના ટાકા જે હોય, ને ચે તો એ ભરાઈ, જાય. અને જે કપડા ધોવા માટે મમ્મીને બધા પાણી પણ વાપરે, પરંતુ હવે પડોશી અમારે એવા છે, કેમ એમનો નળ એક વાર ચાલુ કરીને મૂકી દાય, તો પાણી આખો કલાક જાય, ને ત્યાં સુધી એમનો નળ ક્યારેક ક્યારેક, ચાલુ પડ્યો હોય. અને ક્યારે, નેવ ટકા તો અમેજ એમનો ન બંધ કર હોય, એ નળ બંધ કરવા પણ પાછો આવતા નથી. તો હવે, એ વખતે પાણી ન કેટલો બધો બગાર થતો, હોય થાય એના કરો, જોઈએ
અમે એમ જેીધું એવું થતું હોય, તો એને પાછળ શું કરવું જોઈએ, કે કોઈ પાણી બગાડેને લના, માટે દંડ હોવા, જોઈએ એથી કરીને પાણી નો બગાડ ઓછો થાય કાર કે, અત્યારે પાણી તકલીફ એટલી બધી વધતી જાય છેને, પેલાના પ્રમાણ પાણી પ્રમાણ પણ વધારે ઉપયોગ થતોું હોય, છે એલા આટલો, બધો પાણીનો ઉપયોગ પણ નથી, તો થતો અને મસ્િન પ્રમાણે જેમ, જેમ મતું જાય છે, ને એમ એમ પાણી ન વપરાશ વાતો જ જાય છે, અને હવે, તો પાછું કેવું છે, કે અરે એમ વારણ એટલું બધું ખરાબ થતું જાય છેને, જેથી કે વરસાદ પણ ઓછો આવે છે. વરસાદ ઓછો આવવાના કારણે, આપડ જે એ એવાનું જે માણ છે, એ પણ બહુ ઓછું થતું જાય છે. એથી કરીઈને, આપણું ભવિષ્યમા પણ એનું તો નુકસાન જ થવાનું છે.
હા, એ વાત તો તમારી સાચી જ છે, કે પીવાના પાણીના કારણે. આપ આપણને પણ એટલું જ બધું નુકસાન થાય છે, તો પણ લોકો સમજતા નથી, એનું શું કરવાનું
એને માછળ એક થઇ શકે કે હવે, શું કરે જે કોઈ બિલ્ડિંગ, જેમ બનતું હોય, ને તેને જે ડાબા ઉપરનું કેરે તેરસ સુરનું જેમ પાણી આવતું હોય, ને એ બધું લોકો હવે, શું કરી રહ્યા છેકે, જમીનની અંદર ઉતારે છે અને પછી જે ચોમાસું જે ધતુર જે ઉનાળો હોય, કે શિયાળા હોય ને ત્યારે, લોકો શું ક જમીનમાંથી પરથી માંડીને, એ બધું પાણી વાપરતા હોય છે, તેથી કરીહીને આપણેે ચોમાસાની સિઝન સિવાય આપડ પાણી વાપરવું હોય, ને તો આપડ ફાયદો થઈ શકે છે. એ જમીનની અંદર પાણી જતું, રે ને તો એમ બધું પાણી હ, હ દ ઉમન જતું, નથી. એના કારણે આપડે જ ફાયદો થાય છે.
હા, એટલે જોવા જઈએ, તો આપણે આ એક રીતે વરસાદી પાણી નો સંગ્રહ કર્યો કર્યો કેહેવાય એમ જ ન
અને બાજુ ખેતીની અંદર, જે પાણી વધારે ઉપયોગ થતું હોય, છેને તો એનામાં આપક સિંચાઈ મદદ થી, આવતી હોય, છે અને એમાંધી હ, આધુનિક સિંચાઈ પદ્ધતિઓ પણ અધી અલગ અલગ આવતી હોય તો એનો ઉપયોગ પણ કરવો જોઈએ, જેથી કરીહીને પાણીનો ઉપયોગ ઓછો, થાય અને એક પાણી, બેઈ જવામાં આપણે વાપરી શકીએ.
હા અને પાછું એટલું જ નહી ખેતીમાં તો ખુબ જ સરસ છે. સરસ છે તબક સિંચાઈ પદ્ધતિ કારણ કે ઘણા છોડ પાક એવા પણ હોય છે જેમનેને સતત પાણી ની જરૂર નથી પડતી પરંતુ હવે આપ આપ જો આપડા જો બોરવેલ કેવી રીતે હોય તો આપડે એક વાર મોટર ચાલુ કરીએ અને આખા ખેતરમાં પાણી પાઈ દઈએ અને આખા ખેતરમાં પાણી ભરાય જાય એટલે આપડે બંધ કરીએ. તો એની જગ્યાએ જો ટપક સિંચાઈ વધતી હોય તો એમને આખો દિવસ પાણી ચાલુ ચાલુ જોયને- તો પણ એમને છોડવાઓ ન- કસાન ના થાય ઓમ પછી વધારે પાણી જો મળી જાય ને કે પાક નતો પણ પાછું પાક બળી જાય ન- એવું બધું વધારે થાય છે.
મે એવું-
હા એ તો વાત તમારી સાચી જ છે અને ઘરની અંદર પણ પાણી એટલું બધું બગાડતા હોય છેને તેમ તમે જે કીધું, હમ નાાન નો ઉપયોગ કે બધો- અચ્છા અમુક શું કરર્તા આવ છે આરેક- નર્મદી પાણી પીતા હોય છે પણ એને એવું ના કરવું જોઈએ. એમની કોઈ પણ બકેટ હોય કે પાઈનો હોય ગ્લાસ હોય કે એનો ઉપયોગ કરાય. એથી કેમ પાણી ઓછું બગડે અને એ બધ પાણી જેમ પાણીની બચત થશે એ ભવિષ્યમાં કામ જ આવવાની છે.
હા એ વાત તો છે એટલે તમાર કેવું છે કે દરેક વ્યક્તિ એ પાણી બચવાની જવાબદારી લેવે જોઈએ એન
હા એ રઈ એ તો બધી પોતાની જ છે ને હ કે એક વ્યક્તિ પાણી બચાવશે બીજાને કામ મજ આવવાનું છે. ક કે અત્યારે ગામડાની પાણી મળતું પણ નથી હોતું. એઈ અઠવાડિયા સુધી નાતા પણ નથી એવી પરિસ્થિ પણ હોય છે એવાનું જ પાણી વધતું નથી? તો ખાવા માટે શું ત્યાંથી માણી આવશે બધા લોકો પાણી એટલું બધું ખરાબ હોય ને તોય પણ એ. ખાવાના માટે ઉપયોગ કરતા હોય છે તો આપડે તો આટલું બધું સારું પાણી આવતું. તું હ પાણી ન બાગાર થોડો ઓછો જ કરવો જોઈએ.
હા એ વાત તો તમારી સાચી જ છે આપડ પાણીનોો બગાડ ઓછો કરવો જોઈએ. તેનાથી આપણે ભવિષ્યમાં પણ પાણી બચાવી શકીશું. કારણ કે થોડું થોડું પાણી બધા લોકો બચાવવાનું શરૂ કરશે તો પણ એક સમયે જો- બધા લોકો આવી રીતે થોડું થોડું પાણી બચાવે તો પણ કેટલું બધું પાણી બચે.
અને અધા શું છેજ ઘાટણની અંદર જે બધું પાણી જતું હોય છે ને, તો એનો ફેક્ટરયની અંદરને બધામાં આવે તો ઉપયોગ- થતું હોય ફરીધિને- એ સાયક્લિંગ કરીને એ માણી આપે એજામાં- પીવામાં મને ના વાપરી શકીએ ખેતી મન એનામાં આપણેે બધું- વાપરી શકીને જેથી કઈને આપડ- ભવિષ્યમ એમ પાણીની જેમ તકલીફ આવવાની હોય એ બધી ઓછી થઈ જાય.
આ તે એવું જ હોય જ છે ને એમાં કેવું હોય છે કે જે આ ગટરો પાણી હોય ને જેમાં- મતલબ- તો એ પાણીને ને ક્લોરીન ની ગોળીઓ નાખીને સા સાફ કરવામાં આવે- અને એમના એ પાણીમાંથી કચરો દૂર કરવામાં આવે પછી ક્લોરીનની ગોળ. ગળી નાખે ને એટલે પાણી સાફ થઈ જાય અને પછી ઈરુ- પાણી નદી માં પાછું વહેતું કરી નાખે.
અને પાછું હવે શા ની અંદર પણ હેન પાણીની બચાવવા માટેની જ જ જાગૃતા ફેલાવાની જરૂર છે, જેથી કરીને વિદ્યાર્થીઓને જે બાળપણથી શિખવાડવામાં આવશે ને પાણીની આવું બચાવશું તો એવી આદત પડી જશેને ભવિષ્યમાં એ કામ જ આવવાનું છે.
હા એ વાત તમારી સાચી કે બાળકોને આદત પડી જાય સારી તો પછી ભવિષ્યમાં કામ જ જ આવાની છે. અને સરકાર તમારા માટે શું પાણી બચાવવા માટે તમારા માટે અ સરકાર પાણી બચાવવા માટે શું પગલા લેતા હશે તમારા મતે શું કેવું છે આના વિશે?
એ સરકારે તો આમાં પાણીમાં અત્યારે કેવું હોય છે ખબર હૈ જેવી રીતે આપડે લાાઈટમાં નથી મીટર આવી ગયા એ પાણીમાં પણ મીટર આવવા જોઈએ એમ પાણીનું એ તાડ જે આપવો જોઈએ આપડે બધાએ તો એનાથી પાણી ન બગાડ ઓછો થાય. અને જો તાર જે આપો મળશેને બધ પાણીનો ઉપયોગ પણ ઓછું કરશે. અને જે મેટર મેટરમાં બતા હશે કે આટલું વાપર્યું છે અને જે પાણી વધાર વાપરે તેના પાસેળ દંડાત્મક કાર્ય કાર્યવાહી પણ કાઢવી જોઈએ જેથી કરીને પાણીનો બગાડ ઓછો થાય.
હા એ તો છે જ અને આ બધું જે છે ને આવું મેં ફ્લેટમાં સાંભળ્યું છે વધારે. હોય છે, કારણ કે ફ્લેટમાં એવું હોય છે કે રોજ પાણી ચડાવવા આવ સરકાર તરફથી જે નગરપાલિકા માંથી પાણી આવતું એ રોજ આવતું હોતું નથી અને બોરનું પણ તો એ વખતે ફ્લેટોમાં જે લોકો પાણીનો ઉપ બગાડ થોડો વધારે કરતા હોય છે. ઓમ જો મકાન હોય તો મકાન માં ખબર હોય કે ટાંકામાં તમારે આટલું જ પાણી છે તો તમે થોડુંક સાચો ફ્લેટમાં આવું કોઈ કરતું જ નથી ફ્લેટમાં તો જેમ મન ફાવે એમ પાણી નો બગ ગાડ જ કરતા હોય છે, તો એટલા માટે ક્યાંક ક્યાંક ફ્લેટમાં પણ આવી રીતે મીટરો નાખેલા જ હોય છે. તેનાથી જો વધારે અમુક જે રેગ્યુલર વપરાશ ન તી કરે એનાથી વધારે થાય ન તો પછી આપણને એના ઉપર ચાર્જ ચુ
પણ એમને બધાને સમજવાની જરૂર છે જો આપણેે જ પાણી બચાવશું તો આપ આપડી આવનારી પેઢીઓને પૂરતું પાણી મળી રહેશે અને શુદ્ધ પાણી મળશે. જો અત્યારે આપડે પાણી નો વધારે ઉપયોગ કરેલો હશે ને ભવિષ્યમાં આપડી જ આ પેઢીઓને પાણી મળશે નહીં અને એમને જ તકલીફ ઉભી થવાની જ છે.
હા એ વાત તો છે, કરી ને સરકાર હમણાં તમને ખબર હશ હોય તો એક બ્રિજ બનાવે. ખબર છે તમને ખંભાત ના અખાતમાં. તો એવો છે કે તમે કાંક અ જે પાણી દરિયામાં ભળી જાય છે ને નદીઓનું તાપી નદીનું પછી નર્મદા નદીનું તો એ બધું પાણી દરિયામાં ભળે ને એના પેલા એક અ ડેમ જેવું બનાવશે. એના કારણને હેને એ બધું પાણી શુદ્ધ અને પીવાલાયક વાપરી શકાય એટલા માટે. એના વિશેે તમારું શું કેવું?
એ વાત સાચી છે તમારી એ અને એમ કરવું જ જોઈએ જેથી કરીને પાણીનો બચાવ થઈ જાય.
હા એટલે જ બચાવ માટે સરકાર, સારું તો ચલો બાય.
ઓકે બાય.